ખુશ
હલ્લો?
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
હલો હા હા હા અવાજ આવે છે ને હલો.
હા અવાજ આવે છે.
ઓકે હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો બેન? થઈ ગયું રસોડું, ટિફિન, નાસ્તો.? પાણી
હા બસ જો નાસ્તો પણ હજી નથી કર્યા. બસ રેડી કરી લીધું છે બધું નાસ્ તો બાકી છે હું દસ વાગ્યા પછી કર.
હમ એટલે મને એમ થય મેસેજ તો કરું છું. પણ સુવાનો ટાઈમ હોય અગર ઘણી વાર આપણે ટિફિન રવાના કરીને સુઈ જઈએ છોકરાઓ જોડે ગરમી છે, એટલે
એટલે એવું છે હા હા મને ક્યારેક નીંદર આવે તો પછી સુઈ જાવ. બાકી પછી બેઠી હોય તો ના આવે તો વાંધો ના આવે.
હ મારું પણ એવું છે જો ઊંઘ આવે તો તરત સુઈ જાય તો હમ નતો તો પછી કામ કાજ નાવા ધોવાનું પૂજા પાઠ પતાવ્યા.
હા હા બસ મારી એવું જ છે તો આજે સુતી નથી. તો છોકરા તો સુતા જ હજી. ને હસબન્ડને આજે ટિફિન બનાવવાનું હતું તો છોલેને એું બનાવી દીધું. ને બસ જો અત્યારે આવું ફ્રી થઈ છે. એટલે બ્રેકફાસ્ટ એ બાકી જ છે પણ દસ વાગ્યા પછી કરીશ બ્રેકફાસ્ટ
હમ સરરા
હા એજ ને થોડુંક પાછું હ યોગા ને એવું બધું કરું છું અત્યારે સવારે કેમ કે હમણાં વોક નથી થતું આ ગરમી છે ને તો નહીતર તો સવારે છોકરાઓને સ્કૂલે મૂકવાની જાયમ પછી નજીકમાં પાર્ક છે તો અમે વોક કરવાનું હોય જાવ સવારે એટલે એકાદ કક અડધી કલાક જેવો ટાઈમ હોય એવો હા પણ હમણાં નથી જવા એટલે પછી ઘરે યોગા ને એવું બધું કરી લઉવં હ.
તો યોગા જાતે કરો કે કઈ ઓનલાઈન લિંક ખોલો કે યુટ્યુબ?
આપડે આ સૌરભ બત્રા ના આવે છે ને એમાં હું વધારે કરું હા.
એટલે યુટ્યુબ પોતાની રીતનો જ વિડીિયો ખોલી લ્યો હે ને?
હા હા હા એજ ને હમણાં તો એનું ફ્રી હતું ચૌદ દિવસ સુધી. તો ઈ જોઈન્ટ કર કર્યું હતું મેં હ.
સરસ કરાવે ને પોણી કલાક?
હા હા હા હા મસ્ત કરાવે છે અડધી પોણી કલાક જેવું થઇ જાય હા. હા પણ એનો સ્લો ને એમ સરસ આપડે વાંધો ન આવે બધું થઈ જાય સારી રીતે
હા હા મેં હમણાં આવ્યા પેલા જ એક બે વિડીયો આમ ટીવીમાં હાથમાંર્યા તો બહુ અ સરળ હતા. પંદર મિનિટ સત્તર મિનિટ નો હા બહુ જ સરળ હતું. એટલે આપણને ફાવે અ શરૂુ શરૂમાં કરતા હોય કારણ કે મે એટલું ઘરેલું નથી યોાગા
ઓકે હા હા એટલે હું પછી
પણ આ ચાલવાનું તો આપડે ત્યાં ગરમીમાં હમણા ચાર છ મહિના તો થતું જ નથીવ
ઈ એજ એજ ને એટલે પછી આપડે ઘરમાં રહીને બોડી આખું ઓલું થઈ જાય છે. કે એક્સરસાઇઝ પણ થાય નહી હાલવાનું કઈ હોય નહી. એટલે પછી કંટાળો આવેને અ એકદમ લુઝ જેવું લાગે. એટલે એનાથી તો બેટર કે કરીએ કઈ. હ હા હા શું કે તમારે? બસ ચ બીજું તો કઈ નઈ, બસ હવે છોકરા ઉઠે પછી એનું કામ કરશે. રમવાનું થોડુંક પ્રોજેક્ટ બનાવાનું કેમ હવે સ્કૂલ ખુલે એટલે એ બધું ચાલુ થઇ ગયુ. યું છે લોકોનું?
હમ આજે મને પણ આજ થી જને કઉ છુ અ બેટા પાંચ વિષય નું છેને તે કે પણ મમ્મી અ સાત વિષય નુ જ મે રોજ એક એક આરામ થી કરશું ને તો અહિયાયા પતાવી જઈએ. કારણ કે એક વિડીયો હવે સમજ આવ્યો છે સ્ટેમ્પનું કામ છે અત્યારે- - તે સમજ જ નોતુ આવતુ.
બધા ઈજ છે ને ઈજ છે કે એ લોકો એવી રીતે મૂકે ને- - ક ક્લિયર ન કરે સરખું એટલે આપડે એ સમજાવીને કરવું પડે.
આ વખતે તો અમને તો એવુ કામમાં એલું સ્ટેમ્પ નું સમજાતું જ નહોતું ખાલી આવ્યા પેલા ખબર હતી કે મ- - પાંચે વિષ માં સ્ટેમ્પનું કામ છે વળી સવારે સવારે જ એક બેન નો- - અ આવ્યો છે કે ગ્રુપમાં આવ્યું તો ગ્રુપ તો મેં એટલા દિવસથી ખોલ્યું નહી. મે તમને ક્યાંથી મળ્યું તો કે અમે બસ કાલથી જ કરી લીધું હવે તો કરવું જ પડશે. ઈન્ડિયા હોય કે ત્યાં હોય કે ઘણું કરવું તો પડશે કારણ કે- - ખુલશે એની પહેલા એમ. હજી હું સવાર ના સવારના એઈજ બોલું છ આ તો હું તો બઉુ વહેલી ઉઠી ગઈ આંખ ખુલી ગઈ તો- - તો હવે ઉઠજો તો કે મમ્મી પણ ઓને ઉઠવાતો તો દેયૌ મે કીધું રોજ એક- - વિષય નું કરીશ ને એટલે હાલો હવે અહંયા સ્કેચ પેન ને હ જે કલર પેપર- - ઉપરની બુક ને લઈ આવીયે હ બહાર જ છે સોસાયટી ને બહાર જ મળે જ બધું- - ચા નાસ્તા ને. કરી લીધો હતો અને હાલો લઈ આવીએ પછી જ કઈક ચાલુ કરીએ તો સ્ટેમ્પ મે સ્ટેમ્પ સિવાય નું કરવા- - મામા પ્રિન્ટ આઉટ હવે કાલે લઈ આવશે.
હા હા ઓકે સારું અમારે કોઈડ નું છે. તમારે સ્ટેપ નુ છે અમારે અલગ અલગ કોઈને- - કલેક્ટ કરીને એનું કઈક એના વિશે બોલવાનું ને એવું બધું છે.
અચ્છા બધા વિષયમાં છે કે?
ના ના બધા વિષય નુ નથી એમને જનરલી જ આપી દીધેલું છે. અ વિષયમાં એ કઈ ન નથી એ વર્ક એવું નથી. એટલે અમારે તો એક્ઝામ પણ ન હોય- - અસેસમેન્ટ જ ખાલી હોય છે ઈ પણ બે વખત જોય આખા વર્ષમાં.
અમારે પણ નથી હોતું દરેક વિષય ન આ રીતે.
હા હા.
હવે અમે મોટી સ્કૂલ આવી ગયા. એટલે આ નવું શું છે ખબર નઈ આટલું નથી હોતું આમાં કઈ શીખ- - શીખવાનું એમ કહી તો છે જ નહી માથા નો દુખાવો કરવો પડશે.
હ હા.
પ્રિન્ટ આઉટ પછી કલર બુક ને બધું નાટક કરવું પડશે એમ. અને જમા કરાવીને માર્ક્સ તો રેશે જ આના કઈક- - પાંચ કે દસ કે એવી રીતે- -
ઓકે બરાબર છે હા એટલે પ્રોજેક્ટ- - જેવું જ નાના છોકરા નુ થઇ ગયું છે હ- -
હા. પણ હવે તો ઘણું ઓછું થઈ ગયું મારી દીકરી તો હવે કોલેજમાં છે ત્યારે- - એના નાનપણમાં તો કેટલો સામાન રાખવો પડતો. હજી કેટલું કેટલું તો કાયડું કે આ મોટો થશે કામ આવશે- - પણ ઘણું બધું કાઢ નાખ્યું હવે બહુ ઓછું થઈ ગયું. અને કોરોનામાં પાછું બ્રેક આવી ગયો કોરોમાં અ એમાં વિરામ- - છી ના આવી ગયો ઓછું કરતીધું બધું આમે- - ઘર ઘર બેઠા જતું ભણવાનું પણ એટલે ત્યાં ઓછું થઈ ગયું પ્રોજેક્ટ વગેર ના પ્રવૃતિઓનું- -
ઓકે હા.
મારી દીકરી નાની હતી તો બહુ જ આપતા હતા બધી સ્કૂલમાં- - બધી શાળાઓમાં આપતા હતા કે આ વિસ્તારની કે આ વિસ્તારને બધામાં- - હ નાનું મોટું આટલું કટકો કયા કઈ પડ્યું હોયને સામાન મટીરિયલ તો આપણને એમ થાય કે નાના ગમે ત્યારે પ્રોજેક્ટ આવશે
હા
ત્યારે તો આખા વર્ષમાં બહુ પ્રોજેક્ટ આપતા હતા બહુ પ્રવૃત્તિઓ આપતા હતા હવે બહુ ઓછું કર હમ શાંતિ થઇ ગય છું અમે એઈ જમાના માં કર્યું તું ને બાપરેે
હા હા એજ એજ ને એટલે આ પડે આપડે જેમાં કામ વધારે કરવું પડે પ્રોજેક્ટ નું હોય તો નાના છોકરા હોય તો એટલું ન કરી શકે મોટા હોય તો વરી કરી લઈએ
હા આપડે જ કરવું પડશે એ લોકો શું
હા ના ના એ તો છેજ એટલે અમારે એવું છે કે ક બાકી કોમિક વાચ રીડ કરવાની ને પછી એમાં એનામ કે સ્ટોરી કટ કરી ને સ્ક્રેપ્ટ બુકમાં લગાડવાની અને સ્ક્રેપ બુક ડેકોરેટ કરવાની એવું બધું છે
ઓકે હા
હા
હા તો સારું અમારેની સરળ સરળ જ હોય છે
હા ઓકે બરાબર છે હા હા હા હા બરાબર છે અમારા હજી ચોથા માં છે એટલે અત્યારે એક્ઝામ ન હોય પાંચમામાં આવશે ને પછી એને ચાલુ થશે બધું
હા તમારે અમે શાંતિ છેમ અમારે તો પેલા ધોરણ થી પરીક્ષા લઈએ છે
લેજ છે ને પણ એક જોતા સારું છોકરાઓને થોડીક ટેવું પડે
ટેવ પડે કારણ કે તમારે ડાયરેક્ટ નવું થઈ જાય પાંચ તો અમારી બાજુમાં રહેતા હતા ને બે ત્રણ હા તો બધા મોટા થઇ ગયા તો એમજ કે તા ભાભી સારું છે
હા હા એજ ને એટલે એક્ઝામ હોય તો છોકરાઓને ટેવ પડે લખવાની ને કઈ રીતે બધું રેડી કરવું ને બધું
હા એટલે તેવાતા તા એમ થોડુંકને ટાઈમ ટુ ટાઈમ સમય ટુ સમય થઈ જાય બધું જે વાંચયા કરવાનું ભણવાનું હોય કે બે સ્વાધ્યાય છે કે ચાર સ્વાધ્યાય છે કે બે પાંચ ક્રમ છે કે જેવો હોય પાચ્યક્રમ
હા હા
એ બધું સમય ટુ સમય થવા મળે એમ
હા હા એટલે વાંધો ના આવે છોકરાઓને હા હા શું કે તમારે ત્યાં વરસાદ
વરસાદ હવે આજથી આજે સવારથી સુકું છે એટલે હું ઉઠી ગઈ એટ સવાર થી ઉઠારતી ગઈ કે હાલ પછી હમણાં રમવા થાય કે ચાલવાનું થાય કે સાયકલિંગ થાય પછી ઝરમર ચાલુ છે ભીનું છે તો આજ તો સોસાયટી આખો રોડ સુખા છે આજ સવાર કાલ રાતથી નથી આવ્યા એમ કાલ સાંજે અમે થોડુંક રાઉન્ડ મારવા ગયા અને પરમ દિવસે નીકરા તો તો ભીંજાઈ ગયા અને હ પીડાઈ વધારે થઈ જાય રસ્તામાં
હા
વાહનોની ને એમ પરમ દિવસ આખો દિવસ ઝરમર ચાલુ હતું
હા હા બરાબર છે અહિયાં હા સુરતમાં એ બાજુ બહુ છે વરસાદ
સુરતમાં તો હવે તો સિગ્નલ આપી દેશે રેડ સિગ્નલ હેને હા એવું કઈક મેં તો કોઈ ના ઓ સ્ટેટસ માં જોયું
હા હા હા આવે તો તો સારું હા હા અમારે મેય ન્યુઝમાં જોયું છે કે સુરત છે પછી બરોડા ની સાઈડ બહુ વરસાદ છે બધા ઘરમાં જ પાણી આવી ગયું હા
હા બહુ મેન તો જબરું કો કે સ્ટેટસ છે રેલવે માં અંદર પાણી છે એ હિન્દી માં લખેલું છે હજી વરસાદ જોએ છે હજી વરસાદ જોએ છે વરસાદ જોએ છે પણ રેલવેમાં પાણી આવ્યું છે રેલવે ની તો હાઈટ પ્રમાણે લંબાઈ પ્રમાણે
હા એ જેજ ને એટલે બહુ બહુ પાણી છે પછી હા એ બધા અત્યારે રેડ એલર્ટ ઉપર છે. હા હા માંગરોડ બહુ ત્યાંય બહુ જ્યાં છે ત્યાં બહુ છે નથી દે જરાય નથી એવું છે આ વખ
નથી ત્યાં બફારો છે પણ આ આજે સવાર થી સારું છે અમને તો બફારો વધારે છે એટલે હું એને ઉઠાડતી ઉઠી જા મારે સાયક્લિંગ કરવું હોય કે અમારે મોટી સોસાયટી છે, અઢીસો મકાન છે.
ઓહો ઓહો હા હા
એટલે ચાર ગાર્ડન છે એટલે આમ રાઉન્ડ તો થાય આપે ત્યાં પછી સાયક્લિંગ નથી થાતુ અમારી બાજુ તો નથી થાતું અમે જ્યા રેય ને મેન વિસ્તારમાં અમે ત્યા સુપર માર્કે કેટ ની એકદમ સામે રય જો તમને સમજા તું હોય તો અમારી જે શાળા પડે મો ટી શાળા પડે અને સુપર માર્કેટ છે, બેકરી છે.
હા હા હા જોયું અમે આવીએ છીએ ત્યા એ સાઈડે સુપર માર્કેટ બાજુ અમે શોપિંગ કરવા આવીએ છીએ
હા તો એ તો સાયક્લિંગ ના થાય કારણ કે કન્ટિન્યુઅસ વાહન વ્યવહાર તો ચાલુ જ હોય બધું
હા ચાલુ હોય છે હા હા બરાબર છે અમારી સાઈડ વાંધો નથી અમારી અહીંયા વાડી છે ને બાજુમાં તો એનું ગ્રાઉન્ડ મોટું છે તો છોકરા ઓ જાય સાયક્લિંગ માટે
હા તમારે વાડી એટલે બાજુમાં સારું પણ અને અ અમારે બગીચો છે પણ ઘર રોડવેે ક્રોસ કરવા પડે છે પણ એ અમે શિયાળા માજ જાય ચાર મહિના
હા હા
બાકી તો ગરમ જ છે
ગરમ જ છે અત્યારે એજ છે અત્યારે બહુ ગરમી છે વાત જાવા દયો વચ્ચે એક ગયા વીક માં એકદમ સરસ થઈ ગયું હતું વેતન પાછી એટલી ચાલુ થઈ ગઈ ને ચાર પાંચ દિવસ થી કે બધા બહુ જ જે હતું ને એવું જ બે મહિનામાં જે હતું ને એવું થઈ ગયું પાછું
હમ
હા એટલે બહાર નીકળાય એવું નથી ને તેનું તો છોકરાઓ થોડાક દિવસ ગયા હતા પાર્ક મા ને ત્યારે આમ થોડુંક ઢાકેલું રહેતું અને વાદળા રહેતા પણ હમણાં તો બે દિવસ તો સખત વધી ગઈ છે.
આક્રોશ હે ને
હા હા હા હજી પણ આ લોકોએ એલર્ટ આપી દીધું કે ઓગ જુલાઈ અને ઓગસ્ટ તો રેસે.
હ હ હ અને બે ત્રણ મહિના પેલા જ આજ તારીખો તો આમ આવી જ જાય પણ એમ જ કેતા હતા કે ગરમી આટલી છે અને આ માતા પિતા એમ જ કેહેતા હતા કે જો જુલાઈ માં આવી રીતે સ્કૂલ ખુલશે તો છોકરાઓ શું કરશે ગરમી છેજ છે હું આપડે ઓગસ્ટ સાત ઓગસ્ટ પાંચ નાખું લે ને તો થોડોક ફરક આવી જાય.
હા હા હા એજ ને, હા હા તો એટલે આપડે
હા એટલે હું કહું એમ.
હા હા હા હા હા ઓકે ઓકે હા કઈ વાત ના ના. અરે કઈ કઈ કઈ વાંધો નહી તોવે આપડે આપણું કામ કરીએ ને તો.
હાજી હાજી ચલો પછી વાત કરીએજો બપોરેને ટાઈમ હોય તો કરજો અહી ના બપોરે.
હા હા હા તો કરશું વાત ઓકે જય શ્રી કૃષ્ણ જય